હાલો.
હલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું.
બો દિવસ પછી વિચાર હતી કે મનુષ્યના જીવનમાં અ વસ્તુ કેટલી મહત્વની છે, આપણે શ તથા ઉદાહરણ એટલું જ મહત્વ રાખે છે, એટલે આપણે બધાને અ પૂરતી ઊંઘ જરૂરથી લેવી જોઈએ તો આજે આપણે આ વિષય પર વાત કરી
હા ઊંઘ તો આપણ જીવનનો અત્યંત મહત્વનો ભાગ છે સારું શ્વાસ જાણવા માટે પૂરતી ઊંઘ જરૂરી છે. ઊંઘ દરમિયાન શરીર ને આરામ મળે છે મગજ પર ઊંઘ દરમિયાન નાતા રાજકી અનુભવે છે સારી ઊંઘ થી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે.
એ તો બિલકુલ સાચું કીધું તમે ઊંઘ આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે. આપણા શરીરને સારો ખોરાક અને પાણીની સાથે સાથે પૂરતી ઊંઘ પણ એટલી જ મહત્વની છે, પૂરતી ઊંઘ લેવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, તનાવ નથી હોતો અને બીજા દિવસેથી જયારે આપણે પૂરી ઊંઘ પૂરી કરીને ઉઠીએ તો બો વ જ તાજગીનો અનુભવ કરીએ છે અને એનર્જી સાથે બીજા દિવસની શું શરૂઆત કરીએ છે.
એકદમ સાચી વાત છે, તમારી જો આપણેે પ્રોપર અ મીન્સ ઓછી ઊંંધ લઈએ તો આપણને થાક અને ચીડછીડા પણ આવો છે આ આવવા લાગે છે, અ આપણે છોટી છોટી કે છોટી છોટી વાતો પર ચીડી જાય છે.
એ તો બિલકુલ સાચું કયુ તમે અને જોઈએ તે બાળકોને અને વૃદ્ધોને અને વયસ્કોને બધા માટે ઊંઘનો સમય હોય છે, એ બરાબર અલગ અલગ હોય છે. એ વૃદ્ધોને ઓછી નીંદ આવે છે, અને એના કમ્પેરિઝનમાં બાળકો અને કિશોરો એમની ઊંઘ ઘની જરૂરત વધારે હોય છે. અ અને મગજનો આપડે જયારે પૂરી ઊંઘ લઈએ છે. તો આપડે મગજનો સારો વિકાસ થાય છે, અને આપણો શરીરમાં પણ અ ઊર્જા આવે છે, બીજા દિવસ માટે કામ કરવાની આપણને શક્તિ મલે છે.
એકદમ સાચી વાત છે, તમારી ઊંઘની અછતથી કામ કરવાની ક્ષમતા ઘટે છે નિયમિત સમય સુવાની આદત સારી ગણાય છે. વહેલા સુવાથી અને વહેલા ઉઠવાથી સ્વાસ્થ્ય સારું રહે એટલે આપણને સમયથી. ટુઈચ સુવું જોઈએ અને વહેલા ઉઠવું જોઈએ તેનાથી શ શરીર આપણું સ્વસ્થ રહેે છે.
બિલકુલ અને આપણને ઊંઘ દરમિયાન આપણા શરીરના કોષોનું સમારકામ થાય છે, અને રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. એટલે આપણને પૂરતી ઊંઘ લેવાથી આપણા શરીરને બહુ આરામ મળે. લે છે.
હા અને ઊંઘથી જ શરીરના સ્નાયુઓને આરામ મળે છે. અને સારી ઊંઘ માનસિક તળાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. આપણે મનુષ્ય લોકોને દરરોજ લગભગ સાત થી આઠ કલાક ને એવું મો ટા ભાગના વસાઈ માટે યોગ્ય માનવામાં આવે છે.
બિલકુલ પરંતુ મનુષ્ય પોતાના રોજિંદાના જીવનમાં બહુ જ વ્યસ્ત થઈ ગયો છે, અને બીજો આ ડિજિટલ યુગ છે, એ આપડી ઊંઘમાં બહ જ મોડી રાત્રે સુધી આપણે ફોન જોઈએ છે. ટેલિવિઝન કે ઇન્ટરનેટની અંદર આપણે બહુ જ સમય વેફરી નાખીએ છીએ તો સમય તા નથી જેના કારણે ઊંઘની ગુણવત્તામાં બહુ ખરાબ અસર પડે છે, અને મોડા સુવાથી અને કલાકો સુધી મોબાઈલ જોવાથી ધીરે ધી નીંદની જે અ સુવાની જે અમ સમય હોય છે. એ આપણો અંઠાર થઈ જાય છે.
અ આ વાત તમારી એકદમ સાચી છે, આજના સમયે અ કેટલાક લોકો મોડી રાત્રે સુધી મોબાઈલ ફોનને ઉપયોગ કરે છે, અને ત્રે એક થી બે કલાક વચ્ચે સોય છે, અને સવારે લેટ ઉઠે છે. ઉટે છે. તેના જેનાથી તેમના માથા દુખે છે, અને તે લોકોના સ્વાસ્થ ઉપર ખૂબ જ અસર કરે છે.
બિલકુલ અને આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે ઊંઘનું વિશે શેષ મહત્વ છે, પૂરતિ ઉ લેવાથી યાદ શક્તિ વધે છે એકા ગ્રતા સારી થાય છે, અને અભ્યાસમાં મન લાગે છે, પરીક્ષા ના દિવ વસોમાં રાતભર જાગીને અભ્યાસ કરવાના બદલે અ સમયથી પહેલા જ આપણને અભ્યાસ પૂરો કરી લેવો જોઈએ અને અ એક જ દિવ આપણે પૂરા અભ્યાસ ને સમાપ્ત નથી કરી શકતા અને જો આપ આપણે પરીક્ષાના એક દિવસ પૂરી રાત જાગીને આપણે અભ્યાસ કરીએ તો બીજા દિવસે પરીક્ષા ના સમય આપણને ઊંઘ આવે છે, તો એ આપ આપ પરીક્ષા માટે પણ સારું નથી તો આવી આદત નહીં રાખવી જોઈએ અને સમયસર ઊંઘ પૂરી કરીએ તો એ આપણા માટે લાભદાયક રહે છે.
હા. આ તમારી વાત એકદમ સાચી છે, જો જીવનમાં સફળતા મેળવવા માટે મેને સાથે યોગ્ય આરામ પણ એટલો જરૂરી છે. દરેક વ્યક્તિને પોતાની ઉંમર અને જરૂરિયાત મુજબ નિયમિત અને પૂરતી ઊંઘ લેવી જોઈએ જેટલા તે મહેનત કરે છે, તેટલા તેમને આરામ પણ જોઈએ જ
બિલકુલ આ તો એકદમ સાચી વાત કરી આરામ બહુ જ જરૂરી છે, અને એમાં પણ દિવસ અને રાત એવી રીતે જ બનાવ્યા છીએ કે દિવસે કામ કરવાનું અને રાત્રિ ઊંઘ પૂરી કરવાની અને એવું પણ કહી શકાય છે કે જે લોકો નોકરી કરતા હોય છે, એમને પણ અ સારી ઉંઘ તો જરૂરિયાત હોય છે. પણ કેટલાક નોકરી પેશા એવા પણ હોય છે, જેમાં અ રા તની અ રાતના કામ નો સમય હોય છે, તો એ દિવસમાં સુઈને પોતાનું ઊંઘ પૂરી કરે છે પણ અ રાતનો મુકાબલો થતો. થઈ નથી શક તે સારું ઊંઘ ઊંઘ આવે છે, અને છે, અને આપડે આપણા અ કામ સમયસર કરવા. છે, જો આપડે સમયસર રાત્રે સુઈએ અને બપોર દિવસ. કામ કરીએ
હા. અ સારી ઊંઘથી હિદય અને અન્ય અંગો નું સ્વાસ્થ પણ. સારું રહે છે, ઊંઘની અવગડતા કરવાથી લાંબા ગાળે શ્વાસ. સંબંધિત સમય સુધી ઉભી રહી શકે છે, આરોપ. જીવનશૈલીમાં પૂરતી ઊંઘનું વિશેષ સ્થાન છે.
બિલકુલ બાળપણ માં પણ આવી અ એમની સુવાની. જોઈએ. તે તેમના ભવિષ્ય માટે પણ અ સફળ થઈ. થઈ શકે
હા અને આપડે જો સારી ઊંઘ લીધીએ તો આપણા મન ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવાવામાં મળે છે. એટલે દરેક વ્યક્તિને પોતાની ઉંમર અનુસાર પૂરતી અને ગુણવત્તા ઊંઘ લેવાની પ્રયત્ન કરવી જોઈએ તેથી સ્વસ્થ સુખી અને સફળ જીવન માટે ઊંઘનું મહત્વ ખુબ જ વધારે. છે, અને આપણે રોજ પૂરતી ઊંઘ લેવાની સારી આદત કેળવવી જોઈએ. અને બીજાને પણ અ સલાહ આપવી જોઈએ કે જેટલો. જીવનમાં મહેનત કરવી જરૂરી છે, તેટલું જ આરામ પણ કરવું તેટલી જ જરૂરી છે.
બિલકુલ એ તો તમે એકદમ ચોક્કસ વાત કરી અને આપણેે જો સમયસર આપણે. કામ પૂરું કરીને અને પૂરતી ઊંઘ લઈએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ. અ સારું રહે છે, અને આપડે જોઈએ તો કેટલા બધા એવા કામો છે. જેમાં આપણે બહુ જ થાક અનુભવીએ છીએ તો એ ઊંઘ એ આપણા શરી ની થકાન. દૂર કરે છે, અને ફરીથી આપણને એનર્જેટિક બનાવવા માટે મદદ કરે છે. એટલે આપડે દિન. પૂરતી ઊંઘ નું વિશેષ સ્થાન છે.
હા આ એકદમ સાચી વાત છે, તમારી અને જો. અ આજકાલના જે બાળકો છે, તે લોકોને પણ સમજાવવું જોઈએ કે મોબા મોબાઈલ ફોન નો ઉપયોગ મોડી રાત્રે સુધી નહી કરવી જોઈએ. તેનાથી તે લોકોના હેલ્થ ઉપર અને આંખો પર ખરાબ અસર પડે છે. તેથી તે લોકોને પણ અ આ બધા વિશે સમજાવવું જોઈએ.
બિલકુલ આપણે જોઈએ તો કેટલી બધી વાતો છે, બાબતો છે, જેનો આપ આપણને ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણી ઊંઘમાં સુધારો થઈ શકે છે. જેમ કે આપણને દરરોજ સુવાનો એક સ્ટેવ રાખવી જોઈએ એક જ. સમય રાખવો જોઈએ. મોબાઈલ અને ટીવી નો ઉપયોગ ઓછો કરવો જોઈએ નિયમિત. જો. કસરત કરવી જોઈએ અને રાત્રે જે ભોજન છે, એ. આપણે હળવો ભોજન લેવો જોઈએ અને. સુવાના રૂમમાં શાંતિ અને સ્વચ્છતા જાળવવી રાખવી જોઈએ અને. ચિંતા અને તનાવ દૂર રેહ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે ચિંતા અને તનાવથી આપણી ઊંઘ ઓછી થઈ જાય છે, આ બધી બાબ તોનું ખ્યાલ રાખવાથી આપણી ઊંઘમાં સુધારો થઈ શકે છે.
હા અને જેટલા થઈ શકે તેટલા આપણને ઊંઘનું મહત્વ લોકો સુધી પહોંચાડવું જોઈએ. ચાલો પછી આપડે આ વિશે વિછે હા આપણે મળીને આ વિશે વાત કરીએ
ઓકે આવ
જય શ્રી કૃષ્ણ